હલો
હાલો
હાલો હાલો
હલો
હાલો
હા, મારો અવાજ સંભળાય છે તમને,
હા
હા, નમસ્કાર
નમસ્કાર
હા, કેમ છો તમે?
મજામાં તમે કેમ છો
બસ અમે પણ મજામાં છીએ તો આજે આપણેે જે છે, એ થોડી કે બચત કરવી જોઈએ એમના વિષય ઉપર અમુક સમજાવવું એ વિષય ઉપર થોડી ચર્ચા કરીએ,
હા, એ ખુબ જ સરસ વિષય તમે કીધો ખરેખર બચત એ આપણા જીવનનો એક મહત્વનો ભાગ છે. બચત આપણને ભવિષ્યમાં આવનારી, મુશ્કેલીઓ ન સામનો કરવાની શક્તિ આપે છે.
હા, તમારી વાત એકદમ સાચી છે. કેમકે ઘણા લોકો એવું માને છે, કે બચત જે છે ને માત્ર ધનિક લોકો જ કરી શકે છે. પરંતુ હકીકતમાં એવી વાત જ ખોટી છે, કેમકે જેમની આવક જે ઓછી હોય છે કે વધારે, દરેક વ્યક્તિ જો છો થોડી થોડી બચત કરી શકે, તો પણ એ છેલ્લે જે છે એ ખૂબ જ સારી બચત બની જતી હોય છે.
હા, એ તમારી સાચી વાત છે. હવે તમે મને એ જણાવી શકશો કે બચત એટલે શું?
હા, તમારી વાત પ્રશ્ન જે છે એ ખૂબ જ સારો છે. કેમકે જો આપણે જોવા જઈએ કે આપણી પોતાની આવક હોય, એમાં થી આપણે જરૂરી ખર્ચ તો કરવાના જ છીએ. પણ ખર્ચ કર્યા પછી પણ જે રકમ જે વધે છે, એ ભવિષ્ય માટે અલગ રાખવામાં આવે તો તેને આપણે બચત કહી શકીએ. કેમકે આ બચત જે છે જરૂરિયાતના સમયે ખૂબ જ ઉપયોગી બને છે.
હા, એ તમારી વાત સાચી છે એટલે બચત એ ભવિષ્યની સુરક્ષા છે.
હા, તમારી વાત સાચી, જીવનમાં ક્યારે પણ મુશ્કેલી આવે તો કોઈ કહી શકતું નથી, કે આપણને કે બીમારી હોય કે અકસ્માત હોય કે નોકરી હોય, જેવી ગમે અન્ય કોઈ પણ આકસ્મિક ખર્ચ માટે જો આપણે બચત કરેલી હશે, તો એ એક દિવસને દિવસ મદદરૂપ બની શકશે. જો આપણે પૈસા આવ્યા અને ઉડાડી નાખ્યા એવ બચત ના કરીએ, અને વાપરી જ નાખીએ તો પછી જે છે, ક્યારેય પણ અચાનક જરૂરિયાત નો સમય આવશે તો ત્યારે આપણી પાસે જે છે, એ પૈસા નહી હોય, તો પછી હા, આપણને ખુબ જ નુકસાન થાય એમ.
હા, એ તમારી વાત સાચી છે. જો આજના સમયમાં મોંઘવારી સતત વધી રહી છે, આવી સ્થિતિમાં બચત મહત્વની વધુ મહ મહત્વ વધુ હોય છે.
હા અને આમ જો આપણેે જઈએ ને કે કમાણી પ્રમાણે જે છે, ને ખર્ચ કરીએ છીએ. અને બિનજરૂરી ખર્ચ જે છે, ને એ ટાળવો જોઈએ. કેમ કે એ સારી બાબત કેહેવાય તો જેના કારણે આપણે સારી એવી બચત પણ કરી શકીએ.
હા એ તમારી વાત સાચી છે. ઘણા લોકો ફેશન મોંઘા મોબાઈલ, મોંઘા કપડા દેખાણા દેખાતા પછી તરત જ ખરીદી લઈએે છે. તે તેમાં પૈસા કેટલા છે, કે પૈસા કેટલા નથી એ પણ તે જોતા નથી, અને બિનજરૂરી ખર્ચ કરી દે છે.
હા તમારી વાત એકદમ સાચી છે, કે લોકો ફેશન પ્રમાણે અત્યારે ગમે તેટલા પૈસા હોય એ ઉડાડી નાખતા હોય છે એ યોગ્ય નથી એમ. અને જરૂરિયાત અને ઈચ્છા વચ્ચે જે છે, ને એ ખૂબ જ તફાવત છે એમ. આપણી જરૂરિયાત તો હોય એ હંમેશા માટે પૂરી કરવી એ જરૂરી છે, પણ જો હો ફેશન માટે જે છે આપણી ઈચ્છા માટે જે છે, ખર્ચ કરવો એ ખુબ જ ખોટી વસ્તુ છે, એમ
હા એ તો તમે સાચું કહીધું. શું બાળકો માં પણ બચતની ટેવ પાડવી જોઈએ
બરાબર બિલકુલ પાડવી જોઈએ કેમ કે જો બાળકને જો નાનપણથી જેવી શીખવામાં આવે કે બચત આપણે કરવી જોઈએ જે ભવિષ્યમાં કામ આવશે એવી ઘણી બધી એવી વસ્તુઓ જે છે. કે નાના બાળકોને ત્યારથી જ નાના હોય ત્યારથી જ શીખ વામાં આવે તો એ મોટો થયા પછી પણ એને બચત કરવાની ખુબ જ સારી આદત પડી જતી હોય છે, એમ.
હા એ તમારી વાત સાચી છે. હવે તમે મને એ જણાવી શકશો કે બચત ક્યાં રાખી શકાય આપડે?
હા બિલકુલ. કેમકે બચત જે છે, ને એ બેંકમાં બચત ખાતામાં હોય પછી ફિક્સ ડિપોઝિટ છે. રિકરિંગ ડિપોઝિટ છે, અથવા અન્ય સુરક્ષિત એવા ઘણા બધા રોકાણમાં રાખી શકાતી હોય છે, કે જેનાથી પૈસા જે છે, એ સુરક્ષિત રહે છે, અને વ્યાજ પણ મળી રહેતું હોય છે. તો હવે તમે મને એ જણાવો કે બચત થી આપણને શું-શું એવા લાભ થઈ શકતા હોય છે.
હા એ તમારી વાત સાચી છે, બચતથી આપ આત્મવિશ્વાસ વધે છે, અને આર્થિક સુરક્ષા પણ મળે છે. ભવિષ્યમાં મોટા ખર્ચા માટે તૈયારી થાય છે. અને જરૂર પડે ત્યારે કોઈની સામે હાથ ફેલાવાની જરૂર પડતી નથી, કારણ કે આપણી પાહે ઓલરેડી બચત હોય છે.
હા તમારી વાત એકદમ સાચી. કેમ કે અત્યારના સમયમાં જે છે એ બધા લોકો પાસે કટોકટી હોય છે. એટલે ક્યારેય પણ આપણે જો જરૂરિયાત હોય તો એ લોકો આપણી હેલ્પ કરી શકતા નથી એટલે આપણે જો આપણી ખુદની બચત હશે તો આપણે ખૂબ સારું એવું ત્યારે પરિસ્થિતિમાંથી નીકળી શકીશું એમ.
હા એ તમારી વાત સાચી છે. વિદ્યાર્થીઓ માટે બચત કેટલી જરૂરી છે તે મને જણાવી
હા આમ જોવા જઈએ તો વિદ્યાર્થીઓએ પણ ખિસ્સા ખર્ચમાંથી થોડા પૈસા જે છે એ બચાવવાની ટેવ રાખવી જોઈએ. કે તેનાથી જવાબદારીની ભાવના જે છે એ વિકસતી હોય છે. અને તમે મને એ જણાવો કે શું માત્ર પૈસાની જ બચત કરવી જોઈએ.
હા પૈસા ના પૈસા સાથ. સાથે સમય પાણી વીજળી ઈંધણ અને ખોરાક ની પણ બચત કરવી જોઈએ. આપણ દેશ અને સમાજ માટે મહત્વપૂર્ણ છે.
હા તમારી વાત એકદમ સાચી છે કે આપણે આ બધી વસ્તુ જે તમે કીધી એમની પણ બ. બચત જરૂરી હોય છે કેમ કે આપણે જોવા જઈએ કે ઈંધણ છે તો ઈંધણ અત્યારે જે લોકો વાપરી રહ્યા છે પેટ્રોલ ડીઝલ એ હવે સમાપ્ત તી ના આરે. છે તો એમની પણ બચત થાય એટલી આપણે કરવી જોઈએ બધી વસ્તુની એમ.
હા જો દરેક વ્યક્તિ બચતની ટેવ અપનાવે તો દેશનો શું ફાયદો થાય છે તે મને જણાવી શકશો
હા બિલકુલ. જો દરેક વ્યક્તિ દેશને દરેક વ્યક્તિ જો બચત કરશે તો દેશને ઘણો ફાયદો થશે કેમ કે લોકો જે છે ને આર્થિક રીતે મજબૂત બનશે. એટલે બેંકોમાં પણ પૈસા વધશે અને રોકાણ પણ વધશે એટલે જે દેશના વિકાસ માટે પણ એ મદદરૂપ બની શકે છે એમ.
તેનું કારણ આયોજન વગરનો ખર્ચ છે. જો માર્સિક બજટ બનાવવા આવે. અને બિનજરૂરી ખર્ચ ઘટાડવામાં આવે તો ચોક્કસ બચત થઈ શકે છે એટલે બચત માટે મો ટી આવક નહીં પરંતુ સાચી આદત જરૂરી છે.
હા તમારી વાત એકદમ સાચી છે. અ આયોજન વગરનો જો ખર્ચ હોય છે ઘણા લોકો જો કરતા હોય કે મહિનાના અંતે પૈસા એમની સેલેરી આવતી હોય તો એમાંથી જે અમુક ખર્ચો હોય એ લોકો પૂરો કરતા હોય પણ જો એમાંથી જે વધારાના જે પૈસા વધે છે એ લોકો બચત માં રાખી શકે છે એટલે મા માસિક બજટ બનાવવામાં આવે અને બિનજરૂરી ખર્ચ જો ટાળવામાં આવે તો ચોક્કસ એક આ. આપણે સારી એવી બચત કરી શકીએ છીએ એમ.
અંતમાં હવે હું એટલું કહેવા માંગીશ કે હું પણ એટલું જ કહીશ કે બચત એ માત્ર પૈસા એકઠા કરવાની બાબત નથી પરંતુ જવાબદાર જીવન જીવવાની સારી ટેવ છે.
હા આ તમે વાત એકદમ સાચી કરી કે બચત જે છે માત્ર પૈસા એક એકઠા કરવા એ જ નથી જવાબદાર જીવન જીવવું એ પણ સારી ટેવ છે. કેમકે જો આપણે નકરું પછી બચત કરે રાખશું તો પછી આપણેે એક સારું જીવન જે છે એ પણ નહીં જીવી શકીએ એમ તો આપણે એ જે બચત જે કરીએ હા બોલો
હા એ તમારી વાત બિલકુલ સાચી છે. આજની બચત હવે અંતમાં હું એટલી ટૂંકમાં કહેવા માંગુ તો બચત એ આજની બચત એ આવતી કલની સુરક્ષા છે. થોડી થોડી બચત એ ઉજવ ઉજવણ ઉજ્જવળ ભવિષ્યની શરૂઆત છે. અને બચત કરો તો સમૃદ્ધ જીવન જીવો અને બિનજરૂરી ખર્ચ ઘટાડો તો બચત વધારો અને બચત એજ સારી સંપત્તિ છે
હા તમારી વાત એકદમ સાચી તમે જે આ બધા સ્લોગનો બોલ્યા છે એ પણ ખૂબ જ સારા છે જે બચત કરવા માટે જો આપડે બીજાને જાગૃત કરતા હોય તો એમને પણ આ બધા સ્લોગનો જે છે એ સંભળાવીએ તો એ પણ ખૂબ જ સારી રીતે સમજી શકે છે એમ એટલે આપડે જોવા જોઈએ તો બચત કરવી એ ખુબ જ જરૂરી બની ગયું છે આજના સમયમાં એટલે આપડે જોઈએ તો આજના સારો એવો ટોપિક હતો કે બચત કરવી તો ફરી મળીશું કોઈ ન વાજ ટોપિક સાથે તો તમારો ખૂબ ખૂબ આભાર